હોવ અવાજ આવે છે.
સંયુક્ત પરિવાર અને સારો કે એકલ પરિવાર માં આવું સારું એના વિશે વાત કરીએ બરોબર
હોવ.
હા તો તમને ખબર છે સંયુક્ત પરિવાર એટલે કેવું શું થાય કે
એ સય પરિવાર એટલે એવું હોય. કે જે આપડ દાદા હોય અને ના
હા
પાંચ એક છોકરા હોય કે ચાર છોરા હોય એમ ભેગા થઈનેને ગતા હોય પેલા એવું હતું કે બધા ના છોરા હતા જા્યાડ જ ને પાંજા આ તો હવે એવું છે. કે એક જ હોય કે બે હોય પેલા મર્યા બઉ મોટા મોટા હતા બધા સાથે જ લતા પરિવાર ની અંદર પચીસ જણા હોય પાંત્રી જણા હોય એટલા બધા હોતા
એટલેને સંયુક્ત પરિવાર કહેવાય
તો પછી આ એક પરિવાર માં તો એવું જ હશે ને. કે એટલા એક ભાઈ કે એવી રીતે અલગ બધા અલગ અલગ રેતા હોય એમ
હા એનામ એવું છે કે જેમ પાંચ છોરા હોય તો પાંચે પાચ પરિવાર અલગ અલગ હોય એટલે એને એક જ પરિવાર કહેવાય અને હવે તો એવું પણ સાંભળ્યું છે મે કેન એકલા મ મમ્મી પપ્પાને અલગ ન નાખી દે અને પોતે માં અલગ ગયાતા હવે તો એવું થઈ ગયું છે,
તો તો પછી એને તો એકલ માંથી અલગ થઈ ગયો એમ
હા એવું પણ અમે સાંભળ્યું છે એટ અજ્ઞાન થાય જ છે એવું
તો તમને કયો પરિવાર વધુ સારો ગમે સંયુક્ત પરિવારમાં રેવું સારું ગમે હા કે એકલ પરિવારમાં?
અને બધા સાથે હોય વધારે મજા આવે પરિવાર સાથે હોય તો આપડે એકલા એકલા નાગી એ બધું કામ હોય કોઈ પણ હોય કામ કે બધું સારી રીતે થઈ જાય કોઈ પ્રોગ્રામ હોય તો પરિવાર સાથે હોય વધારે મજા આવે.
હા એ એ વાત તો તમારી સાચી કે કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ બીજું કોઈ પણ પ્રકારના કામ હોય તો
થી આપડે બતાવી શકીએ ઓમ એકલ પરિવાર હોય તો પછી એ કામ માટે આપણને કેટલાક માણસ રાખવા પડે કે કોકની મદ દ લેવી પડે એટલાથી થાય એવું ના હોય એમજ ને
હા એવું પણ થતું જ હોય ને કારણ કે આપડે જેમ પ્રોગ્રામ કરતા હોય કે લગનનો પ્રોગ્રામ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય તો સાથે મેગા થઈને કરીએ તો વધુ સારુ બને. અને એકલા કરીએે તો એનામાં એટલી મજા ના આવે અને બીજા બધા મને આવતા જ હોય એવું નથી હોતું નથી આવતા પરિવારવાળા સાથે પછી પ્રોગ્રામ ન હોય ને આનંદ મળતો હોય એ વધારે સારું એવું થાય એમ
હા અને પાછું મદદરૂપ એ બધા મદદરૂપ પણ થાય કોઈ પણ જો કોઈ વસ્તુમાં ખામી થાય કે વાંધો આવે તો એ વસ્તુ નું તરત જ સોલ્યુશન મળે
હા નેવ કોઈપણ વાતને સોલ્યુશન પણ મળે અને આપડી સાથે મોટા હોય કે દાદા દાદી હોય કાકા કાકી હોય કેમ કોઈ પણ અન્ય સભ્યો હોય તો બાળકોને બસ સારા એ સંસ્કાર મળી જાય એ પરિવાર સાથે નહતા હોય તેમને ઘણું બધું શીખવા પણ મળે અને બાળકોને પણ બધુ અલગ અલગ બધા વિચારો અલગ અલગ હોય અને એના કારણે બાળક પણ હોશિયાર બને.
હા એ વાત તો છે. અને ઘણા બાળકો એવા પણ હોય છે. જે આ એકલ પરિવાર માં આપડે જોઈએ ને તો એ કોઈના સાથે વાતચીત નથી કરતા હોતા પછી એકલા રેવું જ પસંદ કરે છે, કારણ કે ઘરમાં આવે કોઈ હોય જ નહી એટલું બધું વાતચીત કરવું તો એને વાતચીત કરવાનું પણ ઈચ્છા વધારે થતી નથી હોતી પછી વ્યક્તિઓ સાથે પણ
હા એ વાત સાચી છે. કારણ કે એકલા એકલા કરે શું પણ. આખો દિવસ બેઠા બેઠા શું મરે એકલા બીચાર
હા અને એમને એ આદત જ થઈ ગઈ એટલે એમને કોઈ બીજું જો સાથે વાત કરવા વાળું કોઈ મળી રહેે ને. તો ખાલી એ સામે વાળાની વાત નો જવાબ જ આપે ખાલી બસ ઓમ રેગ્યુલર જે વાત કરતા આવડતી હોય ને બધાને એવું એ ના કરતા હોય એમને એટલું એવું જ વધારે પસંદ થય ગયું હોય એવું હોય પછી.
અને જે સંયુક્ત પરિવાર છે. કે એની અંદર એવું હોય કે જે બધા કામો હોય બધાની એના આધણી વચ્ચે મંચાઈંચાઈ જાય છે. અને જે એકલા હોય તો બધું બધા જ કામ એને કરવાના હોય અમુક કામ સારા પણ નથી થતા હોતા કારણ કે એકલા હોય તો શું કરી શકે સારા એવા અને બધાના ભાગમાં અલગ અલગ કામ આપેલા હોય તો સારી નીતિ કરી શકે કારણ કે એના ભાગમાં એક જ કામ આવ્યું હોય તો એક કામ વધુ સારી રીતે અને સરળતાથી અરું જ થઈ જાય છે બધું
હા તો એનાથી તો આપડે એ પણ ગણી શકીએ કે સૌથી મોટો ફાયદો છે ને
હા એ વાત સાચી છે.
તો પછી સંયુક્ત પરિવારના ફાયદો તો આઇર્યો છે બ તમે સમજ જ્યા પણ ફાયદો હોય ત્યાં નુકસાન ફાયદો હોય ત્યાં નુકસાન પણ હોય જ છે. ને
હલો!
હલો!
હા આવે છે ને અવાજ?
હા તો હું એમ કેતો હતો કે જ્યાં ફાયદો હોય ત્યાં નુકસાન પણ હો
હા હોય જ છે ને હવે જો એકલો પરિવાર હોય તો એને કોઈને પહોંચવાની જરૂર ન નથી હોતી કોઈ પણ એને નિર્ણય લે હોય તો એ એકલા હોય તો ફટાફટ લઈ શકે છે અને જો પરિવાર સાથે હોય ત કોઈ પણ નિર્ણયઓ નિર્ણય બધાને ઓછી ને બધાને ભેગા થઈ ને પછી હમ લેવાનું હોય છે તો એ
એ પણ એનો ફાયદો હોય છે એકલ પરિવારનો.
હા પરંતુ એને આપણે ફાયદો ના ગણાવી શકીએ કારણ કે જો
ફાયદો ના ગણાય છે વાત સાચી જ છે પણ કલુંબમાં પરિવારો તો નિર્ણય તો લઈ શકે છે ને ફટાફટ. હા એમ વાત સાચી તમારી
હા એજ કહ છું. ને હું પણ કે ઓમ આપડે જોવા જઈએ તો એટલો પરિવારમાં જે નિર્ણય લેવાય અને ક્યાં આખા પરિવારના બધાના નિર્ણય શું મત છે જાણીને નિર્ણય લેવાય એમાં ફરક પડે ને
એ તો ફરક પડે પણ એ ખાલી એ નિર્ણય ને ઝ ઝ ઝડપી નહી શક પહેલામાં એવું હોય છે કે બધાને ઓછીને નઈ લેવાનું હોય છે એટલે આ ફરક હોય છે એમ અને નાનો પરિવાર હોય તેનો ખર્ચો ઓછો હોય. પણ એવું બધાન કેતા હોય છે. પણ મારા ઘેરથી તો હવે જો કોઈ પણ એ રસ વડું હોય તો એમાં પચીસ જ જ જ જણાનું ખાવાનું બને અને ઓલામાં પાંચ પાંચ ગેંગ બધા ન અલગ અલગ ખાવાનું બન. મારા ખ્યાલ થી તો જેમ મોટો મરિવાર હોય તો એનામાં જ ખર્ચો ઓછો હોય બધા કેતા એવું હોય છે કે નાનો મરીવાર જ ખર્ચો ઓછો મારા ખ્યાલથી ત ખોટું છે અમારે શું કેવું છે આના વિશે
હા એ વાત તો તમારી સાચી છે અને પાછું એટલું જો નાનો પરિવાર હોય તો હવે કોઈ પણ પ્રકારની ધારો ગણી લો તમે કોઈ નાનો પરિવાર હવે એમને ખાવાનું બનાવ્યું બરોબર તો ખાવાનું થોડુંક વધારે કે એવું થાય પછી એમને ફેંકી દેવું પડે એવું કરવું પડે અને મોટો પરિવાર હોય તો પછી ખાવાનું ઓમ નાના પરિવારમાં બધા ન થોડું થોડું થોડું વધીને ઘણું બધું ખાવાનું વેસ્ટ થાય જયારે મોટા પરિવારમાં પણ થોડું ઘણું જ વેસ્ટ થાય વધારે ના જાય એટલે એવી રીતે નાના નાના નાના નાના ખર્ચાઓ બચી જાય અને એનાથી
અને એમાં એક ફાયદો એમ પણ થતો હોય છે મારા ખ્યાલથી કે હવે જોવે ને હમ બધા મેઘા નેતા હોય તો બધા જ કમાતા હો અને જો કોકને કઈ તકલીફ ઉભા ઉભી થાય તો બીજા નમાજતા હોય તો બધું હચવાઈ જાય છે અને જો એકલા જ બેતા હોય એને ક તકલીફ ઊભી થાય પૈસાની કે એવી તો એનામાં પછી એને બઉ તકલીફ પડતી હોય છે પૈસાની કે બેજિંગ હોય પણ ની દે.
હા એ વાત તો તમારી સાચી કે કોઈ પણ મદદ જોતી હોય કે પછી આવી રીતે આર્થિક રીતે સહે જોતી હોય તો પછી એ જલ્દી મળતી નથી કારણ કે હવે બધા અલગ અલગ રેતા હોય એટલે પછી બધા ન મેળ પણ ના હોય સાથે એક સાથે ભેગું થવાનું તો પછી એ તો રહેેવાનું નુકસાન છે
હા એ તો વાત સાચી જ છે ને તમારી
એટલે જ ને તમારા મતે શું છે? કેવું છે કે સ સંયુક્ત પરિવારો તો એમાં મતભેદ થાય તો પછી એને એક પર અહ હા મતભેદ થતો હોય તો એ કેમ થાય એ બધી વાતોમાં
એ એતો થતું જ ને હવે આપડે ખાલી ઘરની અંદર એકમ પરિવાર હો બરાબર એનામાં ભાઈ કે બહેન હોય કે પછી માતા પિતા હોય બ બધાને એમમાં થોડી ઘણી વાતો તો તેવી થતી જ હોય પણ એ તો ખાલી બધાને સમજી ને આગળ ચાલો તમને શું ના થાય એવું અન ઇન પય ભાઈ મેન તેને બોલવાનું થતું જ હોય છે. બધા ને થતું હોય એવુંને નથી હોતું કે પરિવારમાં ખાલી ભાઈ ભાઈ હોય કે કે પછી ભ પણ ભાઈ કે માભી વગર હ દહેરાણી જેઠાણી હો એવું ના હોય એ બધા ન થતું જ બોલવાનું પણ સમજીને હાલત તો કઈ ના ગણાય
હ
અને આજના સમયમાં પાછુ એવું વધારે થાય છે કે બધા એકલ પરિ વારે જ હોય છે કારણ કે હવે બધાને ગામડામાં નેતા હોય તો નોકરી જે બીજા શહેરમાં આવી હોય તો હવે બધી જગ્યા એવું જ થઈ છે બધા એક લા જતા હોય છે
નઈ બધા મારીવાનું નમા વાદ તુ જાય છે અને જે સંયુક્ત પરિવાર છે એનું નમા હો છું થતું જાય છે
હા અને પાછો જો આ જો એકલ પરિવાર હોય તો પછી કોઈ પણ તહેવાર હોય કે એમાં થોડીક મજા ઓછી આવે જયારે સંયુક્ત પરિવાર હતો પછી પાછો જ જાય ધારો કે આપડે ઉત્તરાયણ જ છે તો બધા આખા પરિવાર ભે ગો થઈને તહેવાર ને મજા લે તો એમાં આનંદ વધારે થાય
ના એમાં એવું થાય છે કે જો બધા અલગ ભલે નેતા હોય પણ ઓમ જો બધા સાથે હોય તો જ ત તહેવારો હોય કે બધું મારા પર ઘી ધાયાને એકબીજા ના ઘરે ભેગા થઈને પછી મનાવતા હોય તો એ એની પણ મજા આવ તી જ હોય છે એવું નથી હોતું ખાલી હા એ અંધાર કે ન કરી અર્થે ખાલી અલગ હોય બાકી કોઈ પણ તહેવારો હોય જરૂર પરિવારમાં પોગ્રામ આવયો હોય બધા એ અઠવાડિયા માટે પંદર દિવસ માટે ભેગા થઈ જ જ તા હોય છે અને પરિવારના પરિવાર જેમ પ્રોગ્રામ હોય એને પણ મજા જ આવતી હોય છે
છે અને પાછું જે આ ભેગા થઈ જાય એને સંયુક્ત પરિવાર કહેવાય તો પછી જો હવે સામેથી કોક નો હવે આપડે જોઈ લો ઘરે એકલ પરિવારને હોય ને એમને પ્રસંગ હોય કોઈ પણ પ્રકાર ના ધારો કે હવે સમજી લે લગન જ છે છ બા મતલબ છોકરીને તો હવે એ વખતે એમના જ ઘરના ભાઈઓને બધા મહેમાન થઈને ફરતા હોય તો પછી એવું આમ સંયુક્ત પરિવાર ના ગણા
હા એમ ના કેવાય કારણ કે એના બ બધું જ અલગ થઇ ગયું અને ભેગા પણ ના થતા હોય ખાલી કોઈ પ્રોગ્રામ બોલાયા હોયને આયા હોય તો એવું જ હોય બીજું અમ કઈ વધુ નથી એટલે
હા એ વાત તો છે સારું તો તમારી સાથે વાત કરીને ખબર પડી ગઈ શુ ભદોય એકળ પરિવાર ને સંયુક્ત પરિવારમાં ચલો બાય.